ઉહ. હલો. હાય તમને મારો અવાજ આવે છે કેમ છો તમે? હા સંભળાય છે. સંભળાય છે કેમ છો તમે?
બસ એકદમ મજા.
તો બોલો શું ચાલે છે?
હવે વર આઈ ને બસ હવે બાર ના કામ પતાવવાના છે હવે.
અ હ અ બરાબર એટલે હું છે ને આજે એમ વિચારતી હતી કે, હા હા વરસાદ તો બહુ જ હતો. એટલે હું આજે એજ વિચારતી હતી કે પેલાના કાલમાં જે શિક્ષણ હતું કેવાય ને. અને અત્યારનું જે શિક્ષન છે કેહેવાય કે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષન એટલે. તમારા વિશે કયું વધારે સારું છે. એટલે મને ઘણીક વાર એવું લાગે છે કે જે ઓનલાઈન શિક્ષન છે ને પેલા તો આપણે એક વાત સમજીએ. કે શિક્ષણનો હેતુ માત્ર ડિગ્રી મેળવવાનો નથી પરંતુ કેહેવાય ને કે જ્ઞાન, વિચાર શક્તિ અને વ્યક્તિત્વ. ત્વ નો વિકાસ કરવાનો છે. અને એ વિકાસ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. ફરક ફરક માત્ર કેવાય ને કે શીખવાની રીતમા છે. તો અ અત્યારના કાળમાં એવું થઈ ગયું છે કે આજે ઘરે બેઠા બે ઠા દુનિયાના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી શીખવાની તક મળે છે. મુસાફરીનો સમય બચે છે. અને કહેવાય ને કે પોતાની અનુકૂળતા પ્રમાણે ભણી શકાય છે અને જરૂર પડે. ત્યારે વિડીયો ફરીથી જોઈ શકાય છે. ખાસ કરીને નોકરી કરતા લો કો અથવા દૂર રહેતા વિદ્યાર્થીઓ માટે આ બઉ મોટો ફાયદો ગણાય. અ પણ મને ઘણીક વાર એવું લાગે છે કે, આ કેટલીક સમ આ આજે છે ને મતલબ એમાં કેટલીક મર્યાદાઓ પણ છે જો આત્મશ્રેષ. તો ન હોય. તો અભ્યાસ રહી જાય છે લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસવાથી થાક. પણ લાગે છે અને મિત્રો સાથેનો સીધો સંપર્ક પણ ઓછો રહે છે. અનેડ બીજી બાજુ જો આપડણે કેવાય ને કે આપડણે ક્લાસરૂમમાં જોઈએ તો ક ક્લાસરૂમમાં શિક્ષક સામે બેસીને અનુ ભણવાનો અનુભવ અલગ જ હોય છે. પ્રશ્નો તરત પૂછી શકાય છે મિ ત્રો સાથે ચર્ચા થાય ટીમવર્ક શીખવા મળે અને શિસ્ત પણ જળવાઈ રહે છે. એટલે પ્રેક્ટિકલ વિષયો તો ઓનલાઈન. કે પછી મને એવું લાગે છે કે પ્રેક્ટિકલ માટે ઓફલાઈન શિક્ષણ ઘણી વધુ. અ અસરકારક સાબિત થાય છે. એટલે તમને શું લાગે છે એ વિષયો ઉપર કે વધારે શું સારું બને ઓફલાઈન કે ઓનલાઈન?
જો વ્યતિગત તમે મત પૂછશો તો બધ બધી આજુ બાજુ જે પણ છે બધી વસ્તુ. બધા આવી સાઈડ પણ છે. અને ખરાબ પ્રમાણે આટલા વર્ષમાં, આપડણે ઓ ને કોઈ દિવસ આપણને અનુભવ. થયો કોલેજ તો ક્લાસ માં ગયા, છે ને આપડે ભણીએ છે. આ તો મેં તો અને આપણને ઓનલાઈન, એન્જિન આવ્યું તે તે વખતે. પણ બહુ ફાયદા તો છે. કોર્સ વધારે લાગે છે નુકસાન વધારે છે. કેમ કે આખા ક્લાસરૂમમાં આપડે સાથે બેસીને તૈયાર થાય છે એક સિરિયસ વાતા વરણ હોય સામે ટીચર છે. તો એ શીખું એના ઉપર જ રહે છે કે આપડે ભણીએ આપડે સમજીએે છીએ. પણ છે સ્પેશિયલી ભણવા માટે. સ્કૂલના ઘરનું એક વાતાવરણ પણ જરા હારું હોય છે એટલે એટ લું બધું બધું આપડે નથી કર તા કે આપડું ધ્યાન ભટકાય જાય છે. અને જાય છે એટલે સામે ટી ચર શેડીઓમાં દેખાય છે એટલે એટલી બધી સિરયસ. કોનું મોત થતું જાય છોકરાઓનું બે વરસ આપણે જે કોરોના વ ખતે આપડે અનુભવ બધો આપડે કર્યો કે મારા છોકરાઓનું તો બહુ નુકસાન થયું જો મને કઈ ધ્યાન નહી હોતું જે ટીચર્સ શીખવાડે અટેન્ડ પણ નથી કરતા. આપડું ધ્યાન નથી હોતું પણ એ જ આપ આપડે જયારે કોઈ જયારે તમે પો તે છીએ ત્યારે આપણી સાથે બધા આપડા સવકા બધા હોય છે સહકા રે બધા જ વાતાવરણ તૈયાર થાય છે ટીચરને પણ દેખાય છે ભણવામાં કેવું છે તો એટલે એ બધાનો એ બધો ફા લાગે છે પણ તમે માઇનસ હોય તો એમાં વધારે તો તો બે વર્ષ સ્કૂલ નહીં હો તી શિક્ષણ તો આપણે નહીં થોભી શકીએ આ- વા ટાઈમે મે ફાયદો કર્યો તે વખતે ઉપયોગ ઉપયોગ કરીઓ ઓનલાઈન વર્ગનો તો બગડ્યા નહી બધું સ્ટમ પણ મને કહેશો તો મને તો જુતું છે, એજ મને તો સારી અને વ્યવસ્થિત થઈ ગયા છે, બહુ જ આગળ આપડે પણ જે બધે એ પ્રમાણે એના ફાયદા એટલે મને એવું લાગે છે, કે જેને એકદમ જ નથી ફાવતું જે ને આપણે તો શહેરમાં રહીએ છીએ જે એ લોકો સહુલિયત છે જે લોકોની પાસે એ લોકોનું કાતો કોલેજમાં જઈને બેસુસ સ્કૂલ માં આવ અને ત્યાં અભ્યાસ કરો, એનાથી મહત્વનું છે, અને એ પ્રચાલે છે, એટલે નિદષમાં કંઈ દોષતો બધામાં, જોય છે, તારે સારી છે, એવું મને લાગે છે, કે કે ટીચર ખબર પડે શું ચાલે છે, છોકરા વધારે સિરિયસલી અભ્યાસ કરે, ઘરે આપડા માં -બાપ. આપની સામે હોઈએ છીએ વધારે પણ ત્યાં સ્કૂલ, મજા તો એવું હોય કોલેજનું વાતાવરણ અલગ હોય, આપડી બેનપણી હોય તોએ જરા સો, સયલાવા એ બધો ફરક પડે એવું મને, લાગે છે, વાપર કરવો. જરૂરી એતો સારું જે આપડી, ટ્રેડિશન વસ્તુઓ જે પ્રમાણે આપ સીસ. ચાલ પણ આપડે ચાલીએ તો એનો ફાયદો. એતો વધારે એટલે હમણાં, તો હવે આપણને એવા કંઈ પ્રોબ્લેમ નથી એટલે આપડે, એમણાં શકીએ છીએ, એવું ઘરે બંધાય એને રહેવાની પણ આવા જયારે વરસાદ હો, તો જઈ શકતા હતા આજે લોકોની સ્કૂલબસ, એને બધા કોઈ કોઈ સિસ્ટમ, ફરીથી ચાલે નુકસાન વધારે. વધારે છે, આ બાબતમાં.
હમ. ખરેખર તમારી વાત બહુ સાચી અને સારી છે, કેમકે જો આપણે અ. ઓફલાઈન શિક્ષણની વાત કરીએને, ત્યારે પણ એવું લાગે છે, કે આજના કાલમાંજો વધારે આવી ગયું છે, એના એ કારણે કેવા ટેકનોલોજી. ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન અભ્યાસ એટલે વધારે વધી રહ્યો છે, પરંતુ મને એવું લાગે છે, કે અ ફાયદો આપણને ઓફલાઈનમાં વધારે થાય છે, કેમ કે, જેમ તમે પણ કીધું કે ઓફલાઈન શિક્ષણ માં વિદ્યાર્થી કેવાયને કયારેક શિક્ષક વચ્ચે સીધો સંપર્ક થાય છે. જો કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો તરત આપણે પૂછી શકાય છીએ અને શિક્ષક પણ કેહેવાય ને કે વિદ્યાર્થી થીના હાવ ભાવ જોઈને સમજી શકે છે કે તેને કયા મુશ્કેલી પડી રહી છે. અને બીજો ફાયદો છે શિષ્ટતા એટલે કે શિસ્ત તો કે દરરોજ સમયસર અ આપણે અ શાળા કે કોલેજ જ્યાં પણ આપણે ભણવા ભણવા જઈએ ત્યાં નિયમિત રૂપે આપડે જઈએ. પછી ત્યાં સમયનું પણ મહત્વ સમજાય છે અને જવાબદારી ભાવના વિકસે છે. એટલે ઓફલાઈન શિક્ષણમાં મિત્રતા કે પછી ટીમ વર્ક અને વાતચીત કરવાની કળા પણ શીખવા મળે છે એટલે કે ક્લાસરૂમમાં થતા ગ્રુપ પ્રોજેક્ટ પણ હોય છે ઘણીક વાર ચર્ચાઓ થાય છે વિવિધ પ્રકારની પ્રવૃતિ વૃટી ઓ થાય છે તો દરેક જગ્યાએ આપણે કહેવાય ને આપણે પણ અ એ બધી મતલબ પ્રવૃત્તિઓમાં આપણેે પણ અ પાર્ટિસિપેટ કરીએ. એટલે કે વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસમાં મને એવું લાગે છે કે આ બઉ મહત્વની ભૂમિકા ભજવે છે. અને બીજું અ જેમ કે સ્કૂલમાં, કોલેજમાં કે પ્રયોગ શાળાઓ હોય છે કે પછી રમત-ગમત થાય, સંગીત અને કલા, શિક્ષણ આ બધી અન્ય પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓમાં પણ ઓફલાઈન શિક્ષણનું વધુ અસરકારક મહત્ત્વ છે. કેમ કે ત્યાં અ અનુભવ દ્વારા શીખવાની તક મળે છે. હા એટલે કેટલીક મુશ્કેલો આપડે કહી શકાય કે રોજ મુસાફરી કરવી પડે છે, વધુ સમય લાગે છે અને કે કેટલાક વિદ્યાર્થીઓ માટે ખર્ચ પણ વધારે થ વઘારે થઈ શકે છે, પરંતુ ઘણા લોકો માટે આ અનુભવ જ સૌથી મને એવું લાગે છે કે જીવનની સૌથી સુંદર યાદો બણે છે. તો અ મને એવું લાગે છે કે હા ઓફલાઈન શિક્ષક આજે પણ જરૂરી છે. અ કારણ કે શિક્ષણ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી પરંતુ કેવાય ને કે જીવન જીવવાની કળા, આત્મવિશ્વાસ, શિષ્ટતા અને સામાજિક સંબંધો પણ શીખવે છે. એટલે મને એવું લાગે છે કે ટેકનોલોજી કેટલી પણ આગળ વધે જેમ કે તમે પણ સહમજ છો અ ટેકનોલોજી કેટલી પણ આગળ વધે પરંતુ શી શિક્ષણનું જે માર્ગદર્શન છે એ ક્લાસરૂમનું વાતાવરણ અને મિત્રો સાથે ભણવાનો આનંદ ક્યારેય સં પૂર્ણપણે બદલાઈ શકતો નથી મને પણ એવું લાગે છે. અને ખરેખર તમારી વાત પણ સાચી જ છે.
ટેકનોલોજી છે, બધી બઉ ધુ વસ્તુ છે આપડે બધું ઓનલાઈન કરતા કરતા આપણું થઈ ગયા છે એવું મને લાગે છે. કેવું તો બે વસ્તુ છે તો મંગા આવી લઈ એમ બચી જશે પૈસાની તો કઈ બેઠીને બધું મળે છે તો પછી શું શું કામે નવી પણ અમુક પ્ર કાલે મહેનત પોતા માટે કરવી જરૂરી છે. એટલે અને ટેકનોલોજીનો ફાયદો કરવો બવ જરૂર એકદમ એના એના ગુલામબ છે એટલે જેટલું જરૂર તમે આવું બધું આ બધા વાપર કરી આપડે નેવ હજારમાં જે આપડે સ્કૂલ કોલેજ અટેન્ડ કરીન ને ત્યાં ટીમમાં બેસીને અભ્યાસ કરી શકીએ છીએ. કરવો એ જરૂરી છે એવું મને લાગે છે વધવાની જ છે હવે ધીમે ધીમે, અને જે ઝડપથી પ્રગતિ કરે. બ આગળ શું બઉ બઉ જ આગળ એ કરતા કરતા આપ પડે આડ તો ઘરમાં ચાર દિવાલો બેસીને બધું હવે એ આપડે ટેવ છોડાવી પડશે. ને બધા શારીરિક વ્યાધિ અને બધુ નથી અને કો કોઈની સાથે પ્રોબ્લેમ છે તો તમે સ્કૂલ કોલમા પર્સનલી જમદ ર તમે બિઝી રહો. અને જે આપણને ફાયદા છે તો. ફાયદા વધે એ સિસ્ટમ અંગીકાર કરવી જરૂર વધારે હોય એને છોડી દેવાનું છે. ત્યાં આપડો કેમ આપડે જોવાની હોય છે. એટલે બધું ઓનલાઈન થવાનું જ છે હવે.
હેને.
વધારે હા આપણે આપડ આપણા. પ્રમાણે એ પ્રમાણે આપણે માટે શું સારું? આપણા શા માટે શું સારું છે? એ પ્રમાણે લેવો જરૂરી છે બાકી છેદ દુનિયામાં બ છે અને ખરાબ પણ છે. મેં કેવી તમારા ઉપર છે એટલે. એ ફરી વાત કરી એના માટે તો. મારો પણ ધન્યવાદ અને. નલાઈન કરતા વધારે ઓફલાઈન. વિકલ્પ જમાં આગળ જતા.